હા
હલો
હેલો
હા બોલો કેવું ચાલે
બસ બસ મજામાં આવે છે અવાજ
હા બસ બરાબર જ આ
બરાબર કેવું વેકેશન ચાલે છે
હા બસ ફરવા જવાની તૈયારી ચાલે છે મનાલી જઈએ છે હવે
ઓહોહ એટલે બધે એમ
હા એટલે રજાઓ હવે મળી એટલે બધા ફ્રેન્ડસને બધા એ વિચાર્યું કે હવે જઈ લાસ્ટ ટ્રિપ છ હવે પછી ટાઈમ મળે ના મળે એટલે મેં કીધું કે સારું જઈ આ એ
બરાબર
અને પાછી ગરમી એ કે કળી છે
હા ગરમી તો બઉ છે તમને તો શું કેવાય સાચી વાત તાય ઠંડક રહેશે કે મનાલી માં બરાબરની.
હા.
બરાબર.
તમારે કઈ જવાનું નથી?
અ એ એટલી ગરમીમાં ક્યાં જવું હેલો હેલો.
હા બોલો.
માર અવાજ આવે છે?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
બરાબર આ આટલી ઉનાળામાં ગરમી તો જોવ ક્યાં જવું એ થાય.
હા એ એ પણ છે.
એટલે જ ને તમે તો કોઈ એ મનાલી તો તમારે મારે કેવું છે કે હમણાં ખર્ચો થાય એમ નહી. ત મના લઈ જશ એટલે તમારો ખર્ચો થશે પણ મારે એવી કોઈ જગ્યા પણ પસંદ ના કરાય કાર કે મારે હમણાં.
. પન દસ બાર હજાર જેટલું તો થઇ જ જાય.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
હા અને એમાં કેવું કે હા એટલે કેવું કે ટુર વાળા જ બધા મનાલી માટે લઈ જાય તો એમાં દસ પંદર હજારમાં બધું આવીઈ જાય ખાવાનું બધું.
હમ્મ તો તો સારું. કેવાય ને તમારે કી ચિંતા નહ કરવાની કે ક્યાં ખાવા તું કામ કહી
હા એટલે એ લોકો જ આવી રીતે ટ્રીપ પ્લાન કરે બધું અને આમાં ટ્રેનમાં મનાલી જવાનું. ટ્રેન બાય ટ્રેન જવાનું પછી ત્યાં બસ બસ માં બસ મળે ને લોકલ બસ. એમાં મનાલી પહોંચવાનું હોય. પછી કસોલ છે મનાલી છે ને એવું બધું છે નજીક નજીક નું બધું બતાડે એવું. તો અમે કીધું કે જઈએ આએ.
બરાબર.
તમે જઈને આવ મનાલી?
ના ના બીજી કે મેં છે ને ટેબલ તેનીસ રમુ છુ.
ઓ.
તો ટેબલ ટેનિસ ટેબલ ટેનિસમાં કેવું હોય કે તને જે પેલું રમવા જવાનું હોય ને તમારી મેચ બધી વઝ
હા
થો જિલ્લા લેવલ પર કે રાજ્ય તો એ બધી મેચ રમવા માટે તમને સર સર હા હા તમારે સરકાર એમના ખર્ચે તો ન લઈ જાય કેવી રીતે એને અમકુક જગ્યાએ
હા
એટલે તો તમે કેટલા જણ જવાના
અમે કેટલા દસ જન છે
ઓ એટલા બધા
એમાં બધા ા હા એટલે કેવું કે એ બે ત્રણ ફ્રેન્ડ છે એ લોકો ના બી ફ્રેન્ડ આવે છે મારા બી બધા ફ્રેન્ડવું એવું કરીને દસ થયા છે એટલે અમે કીધું કે થોડા બોુ સૂજન થાય તો જઈએ પછી મજા ના હ કે
હા એ પણન હા એ પણ છે કે ના મજા આવે એ સાચી વાત કજ તમે અને એટલા બધા હોય ને તો મેમરીઝ પણ સારી બને
હા અને પછી જો બાર બીજે કઈક ખાવાનું કે વધુ ખર્ચો બી આપડે આમ બરાબર આમ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય
હા પણ તમારે તો કેવું પેલા
હા એ તો છે
કારણ કે તમારે બ ખાવાનું નહીિ કાઢવાનું અને પછી ખર્ચો જે છે નહી કરવાનો એટલે
હા
કેવું તમારે સામાન પેક થઈ બધો
હા એલા ઓલ્મોસ્ટ થઈ ગ હ અ થોડ કોરો કોરોના તોવે લઈ જઈશું થોડો એ એ ત અહં તો એટલું બધું આમ હોય અમારે અ આમ તો કેવું કે ટ્રેનમાં જવાનું છે તો આપડે ક્યારે સવારે સવારે વહેલા બેસીએ તો આપડે રાતે પહોંચી એટલે એવું છે
બરાબર તમારે ત્યાંથી શું કેવાાઈ ટ્રેનમાં મતલબ આમ વલુપો જે વાત હશે ને?
હા વહેલું પહોંચી જવાય એટલે એવું બસ વાળું બી હતું એ લોકો બસ ભી ઉપાડે પણ બસ માં કેવું કે વાર બહુ લાગે
અને અમુક લોકોને પ્રોબ્લેમ હોય ને બસમાં એટલે
હા એટલે જ. પછી અમે વિચાર્યું કે ટ્રેનમાં જ હવે કરી દઈએ.
ટ્રેનમાં કેવું કે આમ ખુલ્લું આમ હવા ઉજાસ વાળું હોય બસ મ બંધ બંધ બધું લાગે એટલે ગમે પણ નહી.
હા અને બસ માં એક અમરો મતલબ અનુભવ એ છે પહેલાનો કેવું હોય છે અમુક વાર વચ્ચે અમુક લોકો અચાનક રોકીને પછી હમલા કરતા હોય છે એવું બધું હોય છે
હા હા એવું બઉ સાંભળ્યું છે ને પાછું મનાલી બાજુ તો હવે કઈ કેહેવાય નહી
બરાબર અને ટેબલ ટેનિસ ન મેં તો ટ્રેનમાં પણ સાંભતું કે મારી એક મારી મારી ફ્રેન્ડ તો નહી પણ મારા ફ્રેન્ડની ફ્રેન્ડ ફોન જોતી હતી
હા
એવું થયું આ ચાલો જ કોઈ આવીને ફોન સેન્ચ કરી લઈને ગતું પેલી ને ખબર પણ ના પડી.
હા એ ટ્રેનમાં ભી રિસ્ક તો ખરું જ છે પણ કેવું કે બધા જોડે હોય તો પછી આમ સાચવી શકે એકબીજાને.
હા એ જ ને હા તમારા દસ જણા છે ને ભેગા એટલે વાંધો ના આવે.
હા એટલે જ ને.
કેમેરે કોઈ કશું બધું લઇ જવાનું હશે?
હા એટલે પેલું શૂઝ એના લઈ જવાના પછી સ્વેટર ને બધું પેકિંગ બધું કરીશું હવે. દયાતામ ઠંડક કેટલી મસ્ત લાગે.
હા પણ તમે તો અહિયાં પહોંચશો ને તમારે છે ને સૌથી વધારે ભાર તમારા કપડા ન થશે
હા એટલે ને એટલે જ એટલું બને એટલું ઓછું જ કપડા ઓછા જ કપડા ભરીને જાઉ છું. કે બાર પછી આપડે જ
હા એ તો સ્વાભાવિક છે
હા પછી તો અહિયા
બોલો બોલો
પછી આપણે ટેન્ટમાં રેવાનું હોય રાતે તો પછી આટલું બધું સામાન ક્યાં લઈ જઈએ.
હા એજ ને ત્યાં તો ટેન્ટમાં રેવાનું છે?
હા
ઓ, તો તો, મજા આવશે હા થોડી, મુશ્કેલી પડશે પણ તમારો અનુભવ જોર દાર રહેશે
હા, આમ મજા આઈ જાય અને ટેન્થમાં બધા ધને એક એક એક ટેન્ટ હોય મોટા મોટા એમાં ત્રણ ચાર ત્રણ ચાર એવી રીતે બધા હોય તો મજા પણ આવે એવી રીતે પણ પછી રાતના ટાઈમે આમ થોડું, બીક જેવું લાગે
પણ બધા હોય એટલે વાંધો ના આવે
આમ તો વાંધો ના આ બધું પેલું કેમ્ ફાયર ને બધું થતું હોય
અરે મજા આવશે. કેમ્પ ફાયર માં
હા
અને કેવું, ખબર આપડી આપડી એજ ના લોકો હોય ને તો વધારે મજા આવે પાછુ
હા, એ તો છે
સારું, મને છે ને, એ તમે જેને આવ ને એટલે પેલા તો છે. ને બ ફોટા મોકજો. અને પછી જ તઈનું બધું મને હ અનુભવ રહ્યો કેજો, પછી, હું વિચ કે જો સારવ દન હોય તો પછી બોલો બોલો
હા બોલો
બછી, જો બધું સારું રતું હોય ને તો ફરી વાર આપ, આપણેે મતલબ ભેગા થઈને ક્યાંક જવાનો પ્લાન કરીશું એમ.
હા, ચોક્કસ એવું હોય તો બધ નાની ટ્રીપ અહી પોલો ફોરેસ્ટ પણ છે આમ, એમાં બી ટ્રેકિંગ જેવું. થોડુંક ઘણું છે. તો એમાં પણ મજા આવ તો, આપણેે છે. ને આ ચોમાસાના વેધરમાં ત્યાં બહુ મજા આવે એમ. ઉપર, આમ ચડવા અને એકદમ મસ્ત વ્યુ આવતો તો એ તો આપડે ત્યાં પણ જવાય સાર ચાલો
હા, હા તમે તૈયારી કરો હા પાકોું પાકોું મળીએ બાય હાય હા, બાય